હેલો
હા અવાજ આવે છે
અ હા તમારો અવાજ આવે છે
હા કેમ છો
બસ મજામાં
હા તો આજે મારે ડિજિટલ પેમેન્ટ વિશે થોડું જાણવું હતું તો તમે મને એના વિશે થોડું કહી શકશો
એટલે શું છે હેલો અવાજ આવે છે મારો
છે તો તમે મને એના વિશે થોડું કહો ને કે ડિજિટલ પેમેન્ટ એટલે શું
અ આજના ડિજિટલ યુગમાં પૈસાની લેવડ દેવડ કરવાની રીત માટે મોટો બદલાવ આવ્યો છે હવે રોકડ પૈસા રાખવાની જગ્યા જગ્યા એ લોકો મોબાઈલ દ્વારા પેમેન્ટ કરે છે ડિજિટલ પેમેન્ટ એટલે કે
સુુંઈ તમે મને જણાવશો
હા ઓકે તો ડિજિટલ પેમેન્ટ એટલે મોબાઈલ ઇન્ટરનેટ અથવા બેન્કિંગ એપ્લિકેશન દ્વારા રોકડ પૈસા વગર કરવામાં આવતી ચૂકવણી આજે યુ પી આઈ ક્યુ આર કોડ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ જેવી ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે. ડિજિટલ પેમેન્ટના કારણે પૈસા મોકલવા અને મેળવવાનું કામ છે એ ખુબ સરળ બન્યું છે થોડા સેકન્ડમાં કોઈ પણ વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરી શકાય છે પછી બેંકમાં લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર પડતી નથી આ પદ્ધતિ સમય અને મહેનત બંને બચાવે છે નાના વેપારીઓથી લઈને મોટા વેપારીઓ સુધી દરેક માટે ડિજિટલ પેમેન્ટ ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.
હા હું પણ રોજિંદા જીવનમાં યુપીઆઈ નો ઉપયોગ કરું છું બજારમાં ખરીદી કરવી હોય કે બિલ ભરવું હોય બધું જ સરળ બની ગયું છે પરંતુ ડિજિટલ પેમેન્ટના બીજા પણ ફાયદા શું છે મને જણાવશો
હા ડિજિટલ પેમેન્ટના ઘણા મહત્વપૂર્ણ ફાયદા છે સૌથી મોટો ફાયદો એ છે કે રોકડ પૈસા સાથે રાખવાની જરૂરત રહેતી નથી જેના કારણે પૈસા ખોવાઈ જવાની કે ચોરી થવાની શક્યતા ઓછી થઈ જાય છે બીજો ફાયદો એ છે કે દરેક વ્યવહાર નો રેકોર્ડ આપમેળે સચવાઈ જાય છે. તેથી ખર્ચ અને બચત નો હિસાબ રાખવો સરળ બને છે સરકાર પણ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપી રહી છે કારણ કે તે પારદર્શિતા વધારે છે અને કાળા નાણાં તથા ભ્રષ્ટાચાર ઘટાડવામાં મદદ રૂપ બને છે આ ઉપરાંત બીજા ફાયદા જોઈએ તો ઓનલાઈન ખરીદી વીજળીનું બિલ મોબાઈલ રીચાર્જ ટ્રેન અને બસની ટિકિટ જેવી અનેક સેવાઓ માટે ડિજિટલ પેમેન્ટ ખુબ અનુકૂળ છે એનાથી આપણને ઘણો ફાયદો થાય છે. કોરોના સમય દરમિયાન પણ ડિજિટલ પેમેન્ટ છે એ સુરક્ષિત અને સંપર્ક રહિત ચૂકવણીનું મહત્વપૂર્ણ સાધન બન્યું છે.
હા તમારી વાત મને સમજાઈ ગઈ છે જયારે ડિજિટલ પેમેન્ટ આ આપણા જીવનને વધુ સરળ અને ઝડપી બનાવે છે પરંતુ તેનો ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ મને જણાવશો
અ હા જરૂર આપડે એનો ઉપયોગ કરવો સરળ છે પણ એનો ઉપયોગ કરતી વખતે આપણે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે જેમકે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરતી વખતે સુરક્ષા ખુબ મહત્વની છે જેમકે ઓ ટી પી એએમ પિન યુપીઆઈ પિન અથવા બેંકની કોઈ પણ માહિતી હોય તો એ આપણે કોઈની સાથે શેર કરવી જોઈએ નહી અજાણી લિંક પર ક્લિક કરવું નહી અને માત્ર વિશ્વસનીય એપ્લિકેશન હોય એનો જ ઉપયોગ આપણે કરવો જોઈએ મોબાઈલમાં સ્ક્રીનલોક અને પાસવર્ડ રાખો એનાથી શું થાય કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કર્યા પછી તેની માહિતી ચકાસવી જોઈએ જો આપણે સાવચેતી રાખીએ તો ડિજિટલ પેમેન્ટ છે એ ખૂબ સુરક્ષિત અને લાભદાયક બની શકે છે.
અ બરાબર છે પ્રિયા હવે મને સમજાયું કે ડિજિટલ પેમેન્ટ માત્ર સમય બચાવતું નથી પરંતુ સુરક્ષિત અને સરળ જીવન તરફ પણ તેમનું મહત્વપૂર્ણ પગલું છે અ આ વિષે નો સુંદર ની નિ નિષ્કર્ષ આપશો મને
હા તો છેલ્લે તો હું એટલું કહીશ કે ડિજિટલ પેમેન્ટ છે. આધુનિક ભારતની એક મોટી
આધુનિક ભારત ની મોટી સિધી છે જઝ સથી સરળ પારદર્શક અને અ સુવિધાજનક વ્યવહાર ની રીત છે જ્યાં જો આપણે તેનો ઉપયોગ સમજદારી અને સુરક્ષા સાથે કરીએ તો તે આપણના જીવનને વધુ સરળ અને પ્રગ ટી શીલ બનાવીશ શકે છે ડિજિટલ પેમેન્ટ આપવાનો અને સમય બચાવો અ અને ડિજિટલ ભારતના નિર્માણ માટેનું યોગદાન આપવું એ સાચી વાત છે.
હા એ સાચું છે જો આપડે એનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરીએ તો આપણને એના ઘણા ફાયદા થાય છે અને જો બોઉ ધ્યાન ના રાખીએ તો આપણને એનાથી ઘણું નુકસાન પણ થાય
અ સાચી વાત છે સૌથી મોટો ફેરફાર એ છે કે વેપારી પોતાના ગ્રાહકો સુધી ઝડપથી પહોંચી શકે છે એક જાહેરાત થોડા સમયમાં હજારો લોકો સુધી પહોંચાડી શકે છે બીજો ફાયદો કે તે ખરચ પરંતુ પ્રગતિ અ પરમ પરંપરાગત જાહેરાત જાહેરાત કરતોછો ઓછો હોય છે નાના ઉદ્યોગને ઉદ્યોગ સાહસકો પણ ઓછો ખર્ચ પોતાના પોતાના ઉત્પાદકોનો પ્રચાર કરી શકે છે ડિજી ટલ માર્કેટો દ્વારા ગ્રાહકો ની પસંદગી અને જરૂરિયાતો વિશે માહિતી મેળવી શકે છે જેના આધારે વેપારી પો પોતાના સેવાઓ માં સુધારો કરી શકે છે આ ઉપરાંત ગ્રાહકો સી સીધા જ કોમેન્ટ મે સે જો અથવા રિવ્યુ જ દ્વારા પોતાના અભિપ્રાયો પ્રાપ્ત કરી શકે છે અને જયારે વ્યવસાયના વિ કાસમાં મદદરૂપ બને છે. આજના યુગ માટે આપણે ડિજિટલ માર્કેટને રોજગારી સ્વરોજગારીની નવી તકો ઊભી કરી રહ્યું છે પરંતુ જો કોઈ પડકારો હોય તો તમે મને જણાવશો?
હ હા.
અ એક વાત કહું તો સ્પર્ધા ખુબ વધી રહી ગઈ છે હજારો કંપનીઓ એક જ ગ્રાહક સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે તેની સાડી અને સર્જનાત્મક સામગ્રી બનવા બનાવી જરૂરી છે. ખોટી માહિતી અને ભ્રમકો જાહેર જાહેરાતો ગ્રાહકોનો વિશ્વાસ ઘટાડી શકે છે તેથી હંમેશા સાચી તેથી હંમેશા સાચી અને વિશ્વસનીય માહિતી આપવી જોઈએ. સાચું. અ સફળતા મેળવવા માટે નવી ટેકનોલોજી
ડિજિટલ પેમેન્ટના છે ઈ અમુક ગેરફાયદા પણ છે ઇન્ટરનેટ પર નિર્ભરતા એટલે કે ઇન્ટરનેટ અથવા નેટ ટવર્કર ના હોય તો પેમેન્ટ કરવામાં આપણે મુશ્કેલી થઈ શકે છે પછી સાયબર છેતરપિંડીનો પણ ભય રહે છે અમુક ઓનલાઈન એવા ફ્રોડ થાય કે જેનાથી આપણે નુકસાન થાય છે જે ગોપનીયતા નો પ્રશ્ન તો એમાં વ્યક્તિ અને નાણાકીય માહિતી છે એ આપણી લીક થવાનો ભય રહે છે જે મોબાઈલ અથવા ઉપકરણ પર આધાર રાખે છે એ કઈ રીતે તો ફોન ખોવાઈ જાય અથવા બેટરી ખતમ થઈ જાય તો પેમેન્ટ કરવું આપણે ખૂબ મુશ્કેલ થાય છે ટેકનિકલ ખામી એ પણ આપણને નુકસાન કરે છે કઈ રીતે તો કે સર્વર ડાઉન થાય એપમાં ખામી અથવા ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જવાની સમસ્યા થઈ શકે છે. ટેકનોલોજીનું જ્ઞાન જરૂરી વૃદ્ધો અથવા ઓછી ડિજિટલ સાક્ષરતા ધરાવ તા લોકોને ઉપયોગમાં મુશ્કેલી પડી શકે છે અને ધાર્યો ખર્ચ કેટલીક સેવાઓમાં
બરાબર છે ડિજિટલ માર્કેટ એટલે ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા અને વેબસાઇટ, ઇમેઇલ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા કોઈ પણ ઉત્પાદન અથવા સેવાનો પ્રચાર કર કરવો જોઈએ અ બરાબર છે હું અંતમાં એટલું જ કહીશ કે ડિજિટલ માર્કેટ અને આધુનિક યુગની શક્તિશાળી માર્ક ટિગ પદ્ધતિ છે તો તે વ્યવસાયને વધુ ગ્રાહકો સુધી પહોંચાડે અને વેચાણ વધારે અને નવા અવસરો ઊભા કરે. આ ડિજિટલ યુગમાં સફળતા મેળવવા માટે ડિજિટલ માર્કેટિંગનું જ્ઞાન ખૂબ જ જરૂરી છે તો થોડું જ્ઞાન તમે પણ આપો.
હા, તમારી વાત સાચી છે ડિજિટલ પેમેન્ટ છે ને ઘણા ફાયદા છે પણ તેનો સુરક્ષિત અને સાવચેતી પૂર્વક ઉપયોગ કરે તો
બરાબર છે પેલી પહેલા વેપારીઓને અખબાર, પોસ્ટર અને ટીવી જાહેરાતોનો ઉપયોગ કરતા હતા પરંતુ આજે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ગૂગલ જેવા પ્લેટફોર્મ ઉપર લાખો સુધી સરળતાથી પહોંચી શકાય છે ડિજિટલ માર્કેટ ટિગના નાના મોટા બંને પ્રકારના વ્યવસાય માટે ખૂબ જ ઉપયોગી છે તે ઓછા ખર્ચે વધુ ગ્રાહકો સુધી પહોંચાડવાના પહોચાડવાની તક આપે છે ખરેખર આજકાલના લગભગ દરેક વ્યવસાય સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહી છે.
હા એ તમારું સાચું છે અ આ ડિજિટલ પેમેન્ટ છે એ વ્યવહારને ઝડપી બનાવે છે સરળ અને સુવિધાજનક બનાવે છે યોગ્ય સાવચેતી રાખીને ઉપયોગ કરીએ તો આપણને લાભદાયક સાબિત થાય છે. અને જો એનો સાવચેતી પૂર્વક ઉપયોગ કરવામાં ન આવે તો છેતરપિંડી અને અન્ય જોખમ આપણી સાથે થઈ શકે છે.
હમ્મ, તમારી વાતથી સ્પષ્ટ થાય છે કે ડિજિટલ માર્કેટિંગ આજના સમયમાં વ્યવસાયના વિકાસ માટે ખૂબ મહત્વપૂર્ણ છે.
હા એનાથી આપણને ઘણો ફાયદો થાય છે. અચ છે
બરાબર છે તો આજે આપણે ડિજિટલ વિશે થોડુંક ચર્ચા કરી તો આજના સમયમાં ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી ગયો છે તો તેથી વ્યવસાયની આ આગળ વધવા માટે ડિજિટલ માર્કે માટિંગ આને મહત્વપૂર્ણ સાધન બની ગયું છે. તો ડિજિટલ માર્કેટિંગમાં સેનો સેનો બીજો ઉપયોગ થશે કોઈ આઈડિયા છે તમને
ના એનો તો મને કો
ઓકે થેન્ક યુ કયુ
હા ઓકે